અ મિત્ર હસ્તે
નમસ્તે, મિત્ર.
હા મિત્ર આજે આપણે શાળા જીવન વિશે વાત કરીશું.
હા મિત્ર શાળા જીવન એ ખુબ જ સરસ ચાલ્યું છ. આપણા જીવનનો એક ખુબ જ સારો હિસ્સો છે.
હા મિત્ર આ ટોપિક ખુબ જ સારો અને સરળ છે. આપને આપણે જયારે નાના હતા ત્યારે સ્કૂલમાં જવા માટે ખુબ જ રડતા હતા. એને જવા કંટાળ આવતો હતો પરંતુ આજે જયારે મોટા થઈ ગયા ત્યારે એજ દિવસ ખુબ જ યાદ આવે છે.
હા મિત્ર તમે સા ચુ બોલી રહ્યા છો, શાળા જીવન એ ખુબ જ મહત્વનું હતું. એ આપણા જીવનના ખુબ જ સારા એવા પલો હતા જે આપણે હજુ પણ યાદ આવે છે. એ જીવન ખુબ જ સરસ અને સારું હતું, હવે મોટા થઇ ગયા છે તેની ખુબ જ યાદ આવે છે, નાનપણની યાદો ને એ બધી ત્યારના ફ્રેન્ડ ને એવા ખુબ જ સારા હતા આપણા ત્યાં ના મિત્રો ખુબ જ સારું એ લોકની હાથે આપણે ખુબ જ ગમતું હતું અને ખુબ જ હવે પણ યાદ આવે છે આપણું જીવન ત્યારે ખુબ જ સરસ ચાલતું હતું.
હા મિત્ર સા, સા શાળાનો સમય એક ખૂબ જ મહત્વ અને જરૂરી છે, આ સમય ગાળા વ્યક્તિના ઘડતર અને શિસ્ત જ્ઞાન અને સામાજિક મૂલ્યનો પાયો નાખે છે. તે માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ જીવન જીવવાની સાચી કળા પણ શીખવે છે. જો આપ આપણે શાળામાં ન જઈએ તો આપણને યોગ્ય જ્ઞાન મળે નહીં અને જો જ્ઞાન ન મળે તા આપણે આપણું જીવન સારી રીતે જીવી શકતા નથી. શાળા જીવન એ ખુબ જ મહત્વનું છે સારા જીવનની શરૂઆત બાળપણથી જ થાય છે જયારે બા બાળક પહેલી વાર શાળા એ જાય છે ત્યારે તે અજાણ્યા વાતાવરણમાં ડરેલો હોય છે અને એને ત્યાં ગમતું પણ ન હોય પરંતુ જીમે ધીમે શિક્ષકો ના પ્રેમ અને મિત્રોના સાથથી શાળાના વાતાવરણમાં ભળી જાય છે અને પછી તેને ત્યાં ખૂબ જ ગમે છે
હા મિત્ર તમે હાચુ બોલી રહ્યા છો શાળા જીવનમાં એ આપણો ખુબ જ મહત્વનો પાયો છે ત્યાં જ આપણો મગજ છે તે વિકાસ પામે છે આપણે કઈ દિશામાં જવું જોઈએ એ શાળા જીવન માં જ નક્કી થાય છે જો આપણને સારી એવી પરવરશ મળે તો આપને સારા સારા રસ્તા તરફ જઈએ છીએ એ આપડા આપડા જીવનનો પાયો હોય છે પણ એ જીવન નાનપણ નું હોય છે એટલે આપણે થોડક મસ તી પણ કરી લેવી જોઈએ શાળા જીવનમાં જે પણ આપણે કરીએ છીએ એ ખુબ જ મહત્વનું છે શાળા માં જવું હવારે ઉઠીને એ ખુબ જ મહત્વનું હોય છે આપ પણા જીવનમાં એનાથી ઘણા બધા ફેરફારો જોવા મળે છે
હા મિત્ર શાળામાં પ્રાથમિક શિક્ષણ થી લઈને માધ્યમિક શિક્ષણ સુધીનો સમય ખુબ જ યાદગાર બની જાય છે અને એ સમય ખૂબ જ સારો હોય છે જેમ કે ગુજરાતી સાહિત્યમાં જણાવ્યું છે કે શાળા એ જ્ઞાન નું મંદિર છે અને આ વાત પણ સાચી છે કારણ કે શાળામાં જ આપણે આપણા જીવન ની શરૂઆત કરીએ અને જીવન કેવી રીતે જીવવું એની સમજ મળે છે. શાળામાં જ આપણને શિસ્ત અને સંસ્કાર પણ આપવામાં આવે છે. જે આપણે બી. અન્ય વ્યક્તિ સામે કેવી રીતે વાત કરવી. અને અલગ અલગ બાબતો સમજાવે છે શાળા જીવનમાં ફક્ત અભ્યાસ. જ નહીં પરંતુ નિયમિતતા અને શિસ્ત નું પણ ખુબ જ મહત્વ છે. પ્રાર્થના સભા. સમયસર શાળા એ પહોચવું અને નિયમોનું પાલન કરવું જેવા ગુણો બાળકમાં. આપોઆપ આવી જાય છે શાળામાં જવાથી. તે તેનામાં ખુબ જ બદલાવ આવે છે અને તે. તેનામાં અલગ અલગ અલગ ગુણો નો વિકાસ પણ થાય છે. જે આપણે ઘરે. રાખીને તેને આપી શકતા નથી શિક્ષકો. આપણને માત્ર વિષય જ નહી ભણાવતા પરંતુ જીવનમાં સાચ- મૂલ્યો પણ શીખવે છે અને શિક્ષકોનું. આપણે આદર કરવો જોઈએ. તેઓ આપણને આપણા જીવનમાં ખુબ જ મહત્વનું યોગદાન આપે છે.
હા મિત્રો તમે હાજુ ક્યા છો. પણ કોઈ વાર શિક્ષકો. આપણને સજા કરે તો એ લોકોની પર થોડો ગુસ્સો. પણ આવતો હતો તો એ યાદો ખુબ જ મહત્વની. એ વાત ખોટી છે કે આપણે એ લોકો ના વિશે હું વિચારતા. એ લોકો આપના ભણવા પર ભાર મુકતા હોતા એ. આપણા જીવન માટે જ હતું આપણે ત્યારે સમજી ના શકતા હતા હ. બી સમજાયું છે કારણ કે આપણ મગજ વિકાસ પામ્યું છે આપણે એ ઘણી બધી યાદો હવે યાદ આવે છે કે મેં ત્યારે કઈ કઈ ભૂલો કરી હતી. શાળા જીવનમાં જોતા ત્યારે શિક્ષો આપણને શિક્ષકો આપણને ઘણી બધી વાતો કેતા પણ એ આપણે કોઈ જાણે મગજમાં લેતા જ ન હતા કારણ કે ત્યારે આપણને એ બધી વાતો. કઈ ખબર જ નહી પડતી હતી. આપણે હવે બધી વાતો સમજી શકીએ છીએ કે શિક્ષકો આપણા પર એટલો બહાર કેમ મુૂકતા હતા એ લોકો આપણા ભવિષ્ય માટે એજ આ બધું કરતા હતા શિક્ષકો એ આપણા નાનપણના જીવનમાં. ખુબ જ મહત્વના હિસ્સા છે એ લોકોના કારણે આપણે ઘણી બધી એવી વસ્તુઓ શીખી. ઈચ્છે જે આપણા જીવનમાં ખુબ જ મહત્વની છે. આપણી નાનપણની યાદોની એ ખૂબ જ મહત્વની અને ખુબ જ સરસ એવી યાદો છે. આપણે જયારે નાના હતા ત્યારે સ્કૂલમાં જાતા અને સ્કૂલ માં ઘણી બધી. એવી પ્રવૃત્તિઓ કરતા જેનાથી આપણને આજે ખૂબ જ મહત્વનું જ્ઞાન અને સારું એવું જીવન મળી રહ્યું છે. આપણે એનો ધન્યવાદ કરવો જોઈએ ને આપણે એ એને સારી રીતે સાચવીને રાખવો જોઈએ.
હા મિત્ર શિક્ષ શિક્ષક નો આપણા જીવનમાં ખુબ જ મહત્વનો ભાળો છે શિક્ષક જ આપણને આપણા જીવન ની શરૂઆત કરવાનું શીખવાડે છે. શિક્ષક આપણને અમુક સમયે અમુક વાત ના માનવા તે સજા પણ કરે છે. તે સમયે આપણને એના પર ખુબ જ ગુસ્સા આવતો હોય છે અને આપણને પસંદ પણ આવતો. તને પરંતુ એ જ શિક્ષક આપણને આપણા જીવનમાં આગળ વધવાની વધવાનું શીખાવે છે અને દરેક બાબતો એ જ આપણને શીખાવે છે. આપ આપણા શાળામાં ઘણા બધા મિત્રો પણ બને છે. શાળા જીવનમાં મળેલા મિત્રો જીવનભરના સા થી બની જાય છે અને એ પછી આપણા સાથે હંમેશા સુખ દુખમાં સા દે રહે છે વિશેષમાં સાથે બેસીને જમવું વર્ગખંડમાં મસ્તી કરવી અને પરીક્ષા ના સમય સમયે એકબીજા સાથે ચર્ચા કરીને પછી અભ્યાસ કરવો એ ખુબ જ જરૂરી છે આ આ બધી યાદો હૃદય ને સ્પર્શી જાય છે. શળાનમાં રમ રમાતી રમતો સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રવાસો વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ જરૂરી છે. જેથી તેઓને ભણવા અંગે વધારે સુખતા જાગે છે. શાળા જીવન એ ભવિષ્યની કારકિર્દી નો પાયો છે. અહીયા મે મેળવેલું જ્ઞાન અને અનુભવ આપણને જીવનના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે શાળાનો છેલ્લો દિવસ ખુબ જ ભાવુક હોય છે. કારણ કે આપણે બાળપણ થી લઈને મોટા સમ સમય તા ત્યાં સુધી શાળામાં રહીએ છીએ અને સમજતા થઈ થઈએ ત્યારે આપણે શાળા છોડીને બીજી જગ્યાએ જઈએ છીએ જેથી આપણને તે દિવસો ખુબ જ યાદ આવતા હોય છે સારા જીવ વનમાં અલગ અલગ આપ મિત્રો પણ હોય છે જે આપણને ખુબ જ જરૂરી બને છે
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો એ યાદ તો હાચી જ છે આપણે આપણા જીવનમાં નાનપણની યાદો ખૂબ જ મહત્વ ધરાવે છે નાના હતા ત્યારે એવી ઘણી બધી વસ્તુઓ યાદ આવે છે. હમણાં કે જેયા આપણે આપણા ફેન્ડ દોસ્તો સાથે રમત રમતા એ લોકોની હાથે કોઈ વાર ઝઘડો પણ થઈ જાત અને એ લોકો હાથે આપણે મસ્તી પણ કર જેથી આપને એ દિવસો ખુબ યાદ આવે છે. જયારે આપને સ્કૂલ છોડવાનો દિવસ આવે ત્યારે દુઃ ખૂબ જ દુઃખ થતું જેનાથી ઘણા બધા વિદ્યાર્થીઓના તો આંખમાં આંસુ આવી જતા પણ હવે સ્કૂલ છોડવા તો પડતું જ કેમ કે આગા નો અભ્યાસ કરવા સારું બી જાવા પડતું
હા મિત્ર આપણે શાળામાં મિત્રો સાથે મળીને અમુક સમયે જયારે કંટાળો આવતો હોય ત્યારે ક્લાસ માં બંક પણ મારતા હતા જયારે આપણને ભણવાનું ના મન હોય અને ઘણા બધા લે ક્ચર હોય ત્યારે આપડે ઘરે થી ભણવા જઈએ એ એવું કહીને નીકળતા, અને પછી, આપણે મિત્રો સાથે ફરવા નીકળી જતા જે ખુબ જ યાદ આવતું હોય છે. સારા જીવન એ દરેક વ્યક્તિના જીવનનો સ્વચ્થ થી શ્રેષ્ઠ સમય છે, જેની મીઠી યાદો હંમેશા યાદ આાવતી હોય છે.
હા, મિત્ર તમે સાચું બોલી રહ્યા છો જીવન એ ખૂબ જ મહત્વનું જીવન છે આપણે એના પરથી ઘણી બધી એવી વસ્તુ શીખ જે હમણાં કોઈ વાર શીખી શકતા નથી, આપણે આપનો પાયો મજબૂત કર્યો છે. નાનપણમાં જે આપણા શિક્ષકો હતા એ લોકોનો ધન્યવાદ કરવો જોઈએ આપણે,
હા, મિત્ર તો હવે આપણે આપણા ટોપિકને પૂર્ણ કરીએ.
હા, મિત્ર
ચલે નમસ્તે તો રહી ગયું આપડું.
હમ્મ